ની વાત ક બહુથી ખરનાક હો ખતરનાક હોય એમલ હા હા એટલે તમે એમ કેલા મજા આમ શો શોંતી છે કે તમારે શું છે
તામે ખો્યો
એમ તો અમારે જે એક પેડ વાયુ છે જે એનું નામ છે ના એનું નામ છે ખિલોડી ખિલોડી ભાઈ છે કે એટલે કે ખિલોડી અને લેબડો અનેને ઓ બ ત્રણ જણ પેગો છે પેગો એટલે એવો હોળ ગાય છે ને તોું વાત શું કરું ને તમારો બેકગ્રાઉન્ડમાં અવાજ છે એવા તમેતો હોય એ હલો
હલો
હા તમારો કીધું બેકગ્રાઉન્ડમાં અવાજ નહી સારો આવતો એટલે એટલે પછી હું તમને શું એટલે જે આ વાતાવરણ એવું છે ને મજબૂત વાતાવરણ તમારો ખેર થી અવાજ એવો તમારો બેકગ્રાઉન્ડમાં અવાજ એવો આવે છે એટલે ક છું
હવે આવે છે
નાા હ નહ આવતું એટલે પછી જે આપડે વાતાવરણ છે ને ત્યાં ફરવાની બ લ મજા આવતી પછી જેમ કે અલગ અલગ આપ બીમાર છે ત્યાં આપણે જઈએ તો ઝરણું જોવા મળે એ જે ઝરણું આવે ને એનું જે પાણી નું ભરેલું હોય છે એ ઝરણું આપને જોવા મળ ઘણી બધી મજા આવે એ ઝરણામાં સાપ કરતા હોય છે અલગ અલગ પ્રકારના સાાપ આવેલા હોય છે લીલો હોય છે કાાવ હોય છે વાદળી હોય છે ગુલાબી હોય છે એવા અલગ અલગ પ્રકાર સાપ આવેલા સાપ આવેલા હોય છે એટલે એ કોને એ પોણે કલર નો સાપ આવેલો હોય પોણે કલર ન જે સાપ આવેલો હોય છે ને એમાં આપણને કોઈ ખબર જ પડતી નહી અને તમે હાલ શું કરી રહ્યા છો અને એમ નહી કતો ખબર છે. કે હા કે જે અમારે તે ત્રણ વસ્તુ ફેકી ઉઠી છે ભેગી ઉભે છે એટલે એટલી વળગઈ છે ને તમને હ વાંચ છું એકને લેબોળિયા આવે છે એકને આવે છે પેલો કિલોડ આવે છે ને એક ન આવે છે અ આંબાની પી તો કેરી આપલે રશી તો હતો રસલંગ ફસા બ રૈ કાર લ પીધ હ ઈ પીઠો તો એટલે આ રસાદપસીજયો છે.
હા મારું એ કેહેવું છે જેમ કે મગફળીનો દોણો હોય છે જે આપણે દોણો વાતા હોય છીએ તેમમનું શોષણ થતું હોય છે જેમ કે એ શોષણ થતું હોય છે જેમ કે આપણે અંદર ખેતીની અંદર આવીએ પછી જેમ કે એમનું બીજ આવતું હોય બીજ ઉગે પછી ઉગે એની અંદર એની દવા નાખીએ દવા નાખીને જે પછી આપડે જે અલગ-અલગ રીતે દવા નાખતા હોય છે. ઘાસ ની દવા નાખતા હોય છે, ખોળની દવા નાખતા હોય છે આળા ની દવા નોખતા હોય છે, એમ અલગ અલગ આપણે ત્રણ મહિની ચાર મહિની દવા નોખતા હોય છે. જેમ કે એ પ્રમાણે આપણું શોષણ થાય. શોષણ થાય એટલે પછી આપણે એ રીતે આપણો ફાયદો થતો હોય છે કે જેમ કે તમે મને વાત સાચી કરી જેમ કે કે આ એક એવું બિયારણ હોય છે કે જેની અંદર અલગ-અલગ રી તે શોષણ કરવામાં આવે છે જેમ કે પ તો વધુ પ્રમાણમાં વરસાદ થાય તો પછી એની અંદર ભેજવા ગ્રહણ થાય ગ્રહણ થાય એટલે પછી તેની અંદર પોચી જમીન થાય પોચી જમીન થાય એટલે તેનું અંદર કાર્ય છે ને એ પુલાવાનું કાર્ય ચાલું સારું થઈ જાય. એ સારું થઈ જાય એટલે પછી જે એ સારું તો થઈ જતું હોય છે પણ એની અંદર જે ઉપલ્યો વિકાસ જે કાસચારાનો હોય છે એનું કાસચારા નું બિલકુલ બેકગ્રાઉન્ડ બે સારું હોય જે એનું આજુબાજુ કાસ ના હોય તે ફક્ત બીજ એકલું ઉગતું હોય તેનું વાતાવરણ સારું મળી જતું હોય છે વરસાદી વાળ વાતાવરણ મળી જતું હોય છે ઠંડુ વાતાવરણ મળી જતું હોય છે એ એ પ્રમાણે જયારે ધ્યાન જોવતું હોય છે ગરમી વાળું વાતાવરણ મળી જતું હોય છે. જેમ અલગ અલગ રીતે એને મળી જતું હોય છે. મારો એટલું કેવાનું અરજ છે કે જેની અંદર જે મગફળીનો આપણે ડોકો આવીએ છીએ ને ડોકા ની અંદર જે ઉપર અ આધાર અને એક દ્રષ્ટ ના દર્શાવવામાં આવે છે. જેની અંદર જે અલગ-અલગ જે ખાસ સારો ઉપર ગાયો પશુપાલન માટે હોય છે. જેમ કે જે ઘાસચારો જે મગફળીને કાઢાઈને ઘાસચારો નાખીએ તો વધુ પ્રમાણમાં આપણે દૂધ આપે દૂધ આપે પછી આપણે ડેરીમાં ભરા ભરાવા જઈએ. ભરાવા જઈએ એટલે તેની અંદર વધુ પ્રમાણમાં ફેટા ફેટ આવે વધધુ પ્રમાણમાં પછી લીટર થાય લીટર થાય પછી જેની અંદર દૂધ ભરાવીએ. દૂધ ભરાવીએ એટલે જેની અંદર અલગ અલગ રીતે આપણને ભાવ વધારો મળે ભાવ વધારો મળે એટલે આપડણે ફરવા જઈએ ફરવા જઈએ એટલે એટલે બે ગિરનારનું બેકગ્રાઉન્ડ એટલું મસ્ત વીઆઈપી હોય છે કે તમે વાત હું શું કરું. જેની અંદર પાછળ પાછળ સારા બેકગ્રાઉન્ડના ફોટા આવતા હોય છે જે અલગ-અલગ હા.
જે જેમ તમે વાત કરી કે જે અલગ અલગ પ્રકારના ખાતરો નાખવામાં આવે એમ જે પહેલા ખાતર નાખવામાં આવે છે તે આપડે છાણીયું ખાતર કહીએ છીએ છાણીયું ખાતર જે નાખો ને તેમ ઘણો બધો વિકાસ એમાં જોવા તો હોય છે જેમ કે ફૂવાની પણ અને હાર હ રીતે એનું પ્રદુષણ થતું હોય છે પછી આપને લાભ એનું બધું અલગ અલગ રીતે ફોર્મન્સ મળતું હોય છે. ફોર્મન્સ મળે એટલે એને જો કે અલગ દવા નાખી ખાદર નાખ બેર બધું અલગ અલગ અને પછી જે વા વાતાવરણ હોય છે ભીનું સૂકું એવા વાતાવરણ પ્રમાણે એ એના ઉપર તુંટ થતું હોયૂટ થાય એટલે આપણને જે આપેલું જવા નાખીએ એટલે પેલો કેવું બેચરવું નંધ આવે છે એટલે એનું છે હા હવે ન આમ હા એમ વખ મેમ આજે આપણે શોડસણ કરતા હોય ને પેલા કીડાઓ આપણા જેવા અંદર કીડાઓ પ એ કીડાઓ ઓમ પણણ ફોટા લાગે પણ સ જે જમીન છે એ પોચી કરતા હોય છે એ પોચી ખ ને જમીન
ટ મને
એ ઓછી કરે એટલે આપણને એનો વિકાસ જોવા મળતો હોય જોવા મળે એટલે આપણને સારું પ્રદર્શન જોવા મળે સારું પ્રદુષણ જોવા મળે એટલે સારા પણ પૈસા અને આપ બનતા હોઈએ છીએ એટલે એમાં કોને સારી રીતે આપણે પાક વાવીએે છીએ અનેને અલગ અલગ રીતે એની પ્રવૃતિઓ કરતા હોઈએ છીએ એ એને છોડ દ અને રીતે બટાવ દના જેમ કે ફૂલરણા ફૂલ છે એનો સારો વિકાસ થાય છે પણ તે પણ આપણા માટે નુકસાન લાયક હોય છે જેમ કે આપણે બટાકા આપણેને આપે ખાવાના હોય છે એટલે બધ અલગ અલગ રીતે પછી આપણ નુકસાન પણ થતું હોય છે એટલે કે જે આપણે જીવી જંતુ ને મારી નાખવાની જે દવા નાખી છે ને એ બ ઘણી બધી ફોટો આપણે કરી રહ્યા છીએ પણ કોઈ સમજત નહી પે એમને બધાને પૈસા ની પડે એટલા માટે આ બધી વસ્તુ એ ભૂલી ગેલી છે કે આ શું થાય ને શું ના થાય એ લાભદાયક બનવામાં કરવામાં આવે એટલે
ઓછી જમીન ની અંદર જે કીડાઓ હોય છે કીડાઓ પછી અળસિયા હોય છે અળસિયા ની અંદર એટલે પોચે જમીન કરે છે પોચે જમીન કર્યા પછી બાજ એનું બેસ્ટ પરફોર્મન્સ મળતું હોય છેને પોચી જમીન કરે પછી સારો વિકાસ મળે પછી ખાતર મળે એની અંદર જે આળસિયા નું એક ખાતર બણતું હોય છે એ નાની નાની લીંડીઓ પાડતા હોય છે ગોળ મટાક ગોળ મટાક નાની નાની લીંડીઓ પાડીને એમનું શોષણ
હમ
એટલે પછી જેનું ખાતર મળ ખાતર મળે પછી જેમ કે ખેતીની અંદર જે અમુક અમુક ઉત્પાદન લેવામાં આવતા હોય છે ને જેની અંદર મગફળી છે પછી બાજરી છે પછી મકાઈ છે પછી બટાકા છે
હમ
પ્રમાણમાં જે ખેતી કરવામાં આવે છે જેની અંદર જે અળસિયાનું
એ બિલકુલ પ્રમાણમાં શોષણકારક હોય છે શોષણકારક એટલે અંદર જે વિકાસ ની અંદર બહ શોષ કરે છે શોષ કરે પછી જેનો વિકાસ ફૂલે છે ફૂલે પછી જેનું અંદર અલગ અલગ કાર્ય આવતા હોય છે કાર્યની અંદર જે ઉપર કાસારો હોય છે નીચે આપડો સારો પાક થતો હોય છે પાક ની અંદર જે ખેડૂત ની અંદર એટલો બધો લાભ થતો હોય છે જેમ કે આપણે બહારથી લઈને યગ્રોમાં લઈને જંતુનાશક વાળી દવા નાખીએ તો તેની અંદર અલગ અલગ આપણને ભાવ વધારો મળે છે ભાવ વધારો મળે છે એને સારો વિકાસ થાય છે વિકાસ થયા પછી આપને સારું પ્રમાણમાં પાક મળે છે પાક મળ્યા પછી જેને જંતુનાશક દવા ખાઈએ છીએ જેમ કે ગ્રોમાંથી દુકાન માંથી લઈને આપડે અલગ અલગ નાખીએ તો વિકાસ કરીને આપણે જે વધુ જે કાઢવાનો ટાઈમ મળીઈ જતો હોય છે જેમ કે બે ત્રણ મહિના પછી બે ત્રણ મહિના પછી કાઢવાનો ટાઈમ આવ્યા પછી જેમ અલગ અલગ આપ ને વધુ પ્રમાણમાં જે શોષણકારક મળે છે જેમકે વધારે આવક પ્રાપ્ત થાય છે જેમકે માર્કેટમાં આપણે પાક લઈ જઈએ તો આપણને સારો ભાવ મળે જેમ કે તોળો માળ હોય એનો વધારે આપણને ભાવ મળતો હોય છે
હા એમાં એવું કે જેમ કે તમે જે અલગ અલગ રીતે તમે પેલું શોષણ ની વાત કરી શોષણ જે થ વું હોય છે તમે આમ હારી રીતે વાત કરો છો તો તમને બહુ મજા આવતી હોય છે એટલે કે જેમ કે તે તમેં કર્યું છે એટલે પણ આપડે જે કપાસ કપાસ છે ને તેમાં આપને અલગ અલગ જ રુ રુ જોવા માંળતો રે રુ આપને અલગ અલગ રીતે ઉપયોગ લેતા હોય છે કેમ કે દીપ કરવા માટે અલગ અલગ રીતે રૂ નો ઉપયોગ થતો હોય છે કાપ કાપડ બનાવા માટે જેમ કે અલગ એનો ઉપયોગ થતો હોય છે જે ર કપાસ્યા હોય છે એ ખુબ ઘણી બધી મહેનત લાગે છે અને તેમાં અ તેનો ઉપયોગ જે ઈ હા રી રીતે થતો હોય છે અને પછી જે સોસણ હોય સોસણ એમનું કે જેમ કે આપણે અલગ અલગ રીતે કીડા હોય ને કીડાઓ તેનો પોષણ પોષણ કરી કતા નથી જે કીડાઓ છે એના માટે કામ કરે જેમ કે આપણે જમીન પોહચી રાખવા માટે એના માટે એટલે કે જે મગફળી પણ સારું ઉત્પાદન થાય અને જે બટાકા અને આપડે જે બાજરો વાવીએ છે ને બાજરો છે ને મૂળ હોય છે મૂળ મજબૂત હોય છે બાંજરા આપડે જે બાજરી ખાવામાં આવે છે ને તે એના અંદર એક ઈયળ ફરે ઈયળ જે બાજરા ખાઈ જતા હોય છે આખી ઇયળો પડતી હોય છે કે તેમા જરાક જોવાલાયક પણ સ્થળ
હમ બિલકુલ વાત સાચી
હા વાત સાચી છે એ વાત સાચી છે પણ હું છું કવું ખબર છે કે જે શોષણ થતું હોય છે ને એ જીવ જંતુ આપ કીડાઓ દવાઓ નાખી દે એ ઓછી જમી ચડતું નથી એ જી પોચી કરે તો આપણેે એ દવા નાખી ના જોઈએ પણ આ બધા લોકો છે ને તે પૈસા માટે મરતા હોય છે પૈસા સારું કરીને આખી દવા નાખી એમને પેલું કહીં દેતા હોય છે કે એટલે જેમ કે તમે અલગ અલગ રીતે તમે એવી વાતો કરી છે કે તમે તાપડીશો તાપડી એટલે એમ કેવી ખબર છે ત આપડી એસબી હિન્દુસ્તાની ની પેલી અલગ અલગ કારેક્ટર તેનાનો તો ઘણો બધો પૈસા માટે ખૂબ મરી જતો હોય ને પૈસા માટે મરી જાય એટલે પછી તેમ વાત એવી સાચી છે ને વાત સાચી એટલે એમાં કહું ને આપડે જે અલગ અલગ રીતે જે પ્રદર્શન કરતો હોય છે અને
હા તમે મને એ પ્રમાણે તમે વાત કરી કે આ પુબદો પુબડદો નું કારણ એવું હોય છે કે પુબદાનું કારણ એમનું એક શોષણકારક હોય છે પૂબદો એક શોસ કરે છે જેની અંદર લૂંટારાઓ લૂંટારાઓ એટલે જેમ કે ફૂમતાળજી છે ફૂમતાળજી પછી
હેલો શરણ ભાઈ મારો અવાજ આવી રહ્યો છે તમારો બેકગ્રાઉન્ડનો મારી જોડે વધારે આવે છે જેમ કે ભૂ તોર્યોને શોષણકારક છે શોષણકારક ની અંદર ભૂબ્ધો વધુ પ્રમાણમાં વિકાસ કરે છે વિકાસ કરે છે એટલે એટલે ભૂબ્ધો ફૂલી ગયો છે ફૂલી ગયો પછી અલગ અલગ એને વધુ પ્રમાણમાં આવક પ્રાપ્ત થાય છે પણ મણે એને કાળા વાપરે છે કાળા વાપરીને જેમ કે હું તમને સગાઈ કરી આપું સગાાઈ કર્યા પછી જેમ કે અલગ અલગ એમાં શોષણ થતું હોય છે શોષણ એ પ્રમાણે થતું હોય છે કે પેલા શાળા બે પડવાઓ છે એક વાખોજી છે ને એક અરીજી છે. એમના બે પડવાઓ એવી માઇન્ડે. ટેડ વાપર્યા છે કે એક હજાર કડોડ અમને જડ્યા છે. શાળાને જડ્યા છે તો. પ સાત સાત લાખ પાગમાં આવ્યા છે તો એક હજાર કરોડ મુ એ ગણાવી રહ્યા છે તો એક માઇન્ડ. એક કળા એક હોવી જોઈએ કળા એક એવી હોવી જોઈએ કે જેની અંદર એ વધુ પ્રમાણમાં એ સારું એમનું કામ થઈ જતું હોય છે. એ પછી આખી સગાઈ કરી નાખાવશે લગ્ન કરી નાખાવશે પછી જે થઈ જશે ને તો પછી આ બંને્યાને ઓમ એવા હાથ ઊંચા કરી નાખશે કે બસ કે મને એટલા જ જડ્યા હતા કે એમનું જે અઢી અઢી લાખ આપેલા છે. પાંચ લાખ આપેલાં છે. દર એ આખે આખા પાંચ લાખ માં તો એરો લગ્ન કરી નખાવશે. એ સામેથી પૈસા લાવશે એ ગાડી ની પૂરેપૂરી આ એક આવડત છે ને ગાડી લાવી દીધી છે બુપ્ધે બુપ્ધ અને. ગાડી એની પૂરેપૂરી છૂટાઈ લેવામાં આવશે છૂટાઈ લેવામાં આવશે એટલે એમનું વધુ પ્રમાણમાં એ આવક પ્રાપ્ત થાય એટલે એમનું માઈન્ડ જ એવું વાયર્યા છે એટલે બે પેલા પડવાર્યા ને એક અભો અને એક પાઉઓ બહઓ બેજડા પલલી જા હૈ પલની એટલે પછી એવી રીતે પરણી જ કે અલગ અલગ રીતે એમનું શોષણ થઈ જાય શોષણ થઈ જશે એટલે પછી એમનો જીવનમાં વિકાસ થઈ જશે.